હલો.
ધની મઈ ને આપો.
હાવ સાલુ રાખજે.
હા.
આપ તને મને પકડે. બોલો.
હાલો હાલો બોઉનો કરતા અને દાંતનો કાઢતા.
હા બોલો
એ વાકાથી.
વરચે થી વેવાયા કઈ.
હલો.
હા વચતીવી એવ તાર મમ્મી.
કયુ હ મમ્મી વાત સાચી વીવયા.
હા ક્યારે આવ્યા.
હમ આગડી આવ્યા થોડીક વાર પછી. હા ઉષા શાથે. કઈ ખબર નઈ મમાનને આવ્યા હોય તો મમાન ને ક્યાઈ. આ દાઢ માની. વાત કરો મી કરો મજા આવ્યો હ હ આ.
ત્રણસો રૂપિયા આપે હો મોદી.
તું વગાડને બગાડ ખાવુ હા
ત્રણસો રૂપિયા આપે એક દિ ના વાત કરવાના.
દયા હું હ સહી મંરા કોઈ કાલે બંધ નથીતા તા.
એટલે બધા ખુશી થઇ જાય.
મેં એમ કીધું તમે દાંતત કાઢતા ન બઉ હલુ વાલુ ન કરતા હતા દાંત કાઢે.
હા હા.
હા હલો.
હા બોલો.
હા હું તો ભૈયા હા પલર બજાતા તો મે હ જોવા.
હા.
તો હું એક વાડ આતો.
આ સીટ એડું.
હા. વાડ સીધા કરવાનું છે આ તો.
હા તમારે એનું હવે ફોમ ભેરું તે.
મારે મારે હું ત્યાં નહ ર રહ કડક કડક આવું ને.
એવું છે.
હમમ.
ઘણું સારું સારું શીખવાડે ભગવતીબેન મેડમ છે ને એ.
હેલો હમ. ભગવતીબેન મેડમ ઘણું સારું સારું શીખવાડે હવે. પણ કેટલા કી રહ્યા હૈ.
બઉ એક બે દિવ શેખ હતી પછી.
છે ઓલ તે બધા પૂરા થઈ ગયા.
હવ. ત્યાંવું બાર લાગે ત્યા પંદર પંદર દિન આવે તો. પર દિવ ઓલવા લ પંદર દ એક બે દી વાળ સીધા કર ટાઈમ પૂરો.
આ તો આપડે એમ કરીયે કે અહીયા દુકાન નાખ દઈ. પારલરની. હા એટલે ક પાલન દુકાન નાખ દે ને તો હારો હાલે મશીન નઈ ને. હ
પાર્લર ની જ નખાય માણા હું મોઢા દવા બહુ વટાણ આવે ભાઈ.
હા હા.
નોતા અને ગણ ઉત્સવ ને આવે કે નહી
હમ ના વર્જ છો વાને ચાલુ થાય હારુ સંભળાય છે.
એટલે જ વાત છે.
તમ કઈ બાજ જતા રાજુલા
કાત રાજુલા આને
છે કાતર અ હા તો શું કરે બધા વરસાદ છે એ બાજુ
ઓલ ઓલા આવ્યા હતા તેજુ તેજુબેન આયા સુરતથી
હા તેજુ બેનને તો હું છોકરાને છઠ્ઠી હતી ક્યાલ આવ્યા તા ને. કાલ છઠી હતી હાજે
પણ એ સઠી એ નતા પોચ્યા એમ કેતા ડાયરીક વિતર્યા હતા
ના પોગી જતા છઠીએ છઠીએ હવાર માં ઉતરાણ સટી ને હાજે સટી કરી હતી ને હવાર માં પાછા અહીંયા આવ્યા આજ
તે એવું છે.
હા એ પમદાડ સઠી હતી ને છઠ્ઠી કરી ને કાલ હાજે વય આવ્યા હતા બોલો હવાર માં છઠી હતી એમ કે એજ ના તેજબન વાચ રહેતા હતા દેવબહેન ને તેજબહેન
એવું છે.
હા આ નાશ તો પાસ વયા હતા. હા એતો બેઈજ ગયા હે આ નહી દેવું બેનતા ઘંટ હમ્મ દઈબેન હતા દઈયા બેન ના તા.
એવું કે નહી આતા.
હ અ.
ત્રણે તણી નણંદ બોજાઈ એમ ને
હા તણી એ. હું તમ કાપ તથી લાયવા પાર્લર નો સામાન લાયવા.
નહી પાલન હોવાન સામાન લાવી.
સેવાન સામાન લાયા એમ ને. હા બધી કાલે કાલે ક્યા. કેવી વાતો હશે એમ હોય. હલ્લો હલ્લો નો કરતા એમ વાય. એવું છે છે. તમારે ન્યાય દાય ગયો નેદ વાન છે. મે દાઈ ગયું.
હઅ થોડીક માઇન્ડ નિંદ્ર નથી બે દી દેખાની.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
હલ્યા ઠાગા કર્યા દી તો.
એવું છે બાબા ઓલા જેમથી કાકા નામાં સેણા નતા રાખા.
હા.
એમાં ખોળ તમે જવા દયો હો.
કેમ દાડિયા કરવાના હશે.
હવે દાળિયા તો કોણ ખબર લગભગ દવા સા દેવા ખોળ આમજો પડી તો એ લાગે હી એવું ખોળ. હાવસા પોટ નહીની
તો તમે એટલું બધું પૈકવુ હતું.
નારે એ ના સેણામ કળ ન હતો. ત્યાર પાબૂ પાબૂ હોરું. ખળ ખળતે તમે એ જાવા દો.
હે હા તે ઈ હારું બધે બે દાડિયા વધુ. તો માડવી પારવી પડી હૈ.
નહીં મેંદી નહીં રાહ દેખાય. તો ખોઝ એટલું નીકળતું હોય જાઈ એ જાણે કેમ જાહેર આવી હોય એવું એમ તો કઈ એવું હહ કોને હવ હું થયું ઈ ત
આત ડુંગળીને પાકી હોય પોર ઉનાળે.
ડુંગળીમાં તો હા એમ હએ ડુંગળી પોર પોરની પેરાર હતી કે નઈ? ચલો હું લોટકી ખેડ કરીને તે આવ્યું હે બધું માથે.
હા હા તે માથે આવ્યું હોય તો જ એટલું બધું નીકળે ન.
હમ હમ ઉસે ગ્યાં તા
હા ઉસે ગયા તા ને.
અ ઠીક. અરે આરતીબેનને ગયા તા મારી બેનને હું તો પર ગઈતી. મારે આવું હું અમે ત્રણ વાગ્યાને બસ માં આવ્યા કાકડી અમે આયા તા.
બસ એક કાકડી એવી એમ ને.
હમ હાડા ચારે. આ કોનો ફોન આયવો? વાત કરો ને. હા બાઈઓ તો હા દ બાર હતી.
કેવું સે?
હઅ હા છોકરાની સ્કૂલો, ચાયરે ખુલી
ચાર થોડાશે, ચાર પુરી થોડાશે. સો હાથ છે સો કે પાંચસો ના
વાલ ભાઈને છ દેશે ને કા ચાર બેનો બે તારે હશે.
બે હનુમાન પરાસે.
હહ
પાચસો છે બેનમાનફ બે થારે હર એક નીગળા.
એ નિગાડા ઈય હા બેન નીગાણા હે. ને બે એ જીબેન ને હીમલબેન. જલ જઉંબેન બે થયા હા તો
હા તો તો ઈ સબેનું હા એ ધારે હર સે.
હનુમાન પરાવાળી એકોઈ ને નથી કેવું. ના એકોઈ બેનું નથ જોઈ. સાંત બેન એ નતા ને ગુલાબી બેન છે ઈ એ નતા.
હા
હનુમાન પરાથી ઓ બાલીઓ ને બે જણા હતા. કાળુ ભા ને બેે જાણ હતા. ને જયાબેન નતા ને જેઠ મોટી માં જયાબેન એટલા હતા.
તે
બીનાતો અનનાન પરા
એવું છે.
હા. પ્રધા હું એજ કેતીતી દેવ બેહેન પેલા ઈ કે અમ આયથી કે કે તો સાવ કે ઓલયું કર્યું હોય ને વા મ તે માર માસે નથ આવતા એમ. એ કે પ્યા વાત કર ઈ કે
હા હા હાસી વાત.
હાચુ વાત પછી વા દેવને એમલાતા હુ હોય તો આપડ કાય
હાતે વા છે હા હા. અચ્છા તેને હોય એ માસીજ કેવાય નહ.
હા હા એટલે એમ ને હ પ સરકારને પાછ કે બાટવે છે તુંરી કે ફોટે રીકે પર મો નહી મનેને ખબર દવ બે વન મતા છે એવા બેરા એ તો મનપરા એવા એ તો પશું.
હા.
એ બેન એમ વેલા ત પછી તો આપડે કઈ ખબર ન હોય શું હોય.
હા હા સ એ તો
હ
અધિક રડીએ
તમાર મેલા રાજુલાશે. આવે સહુલા પી ગ્યા હ રાજુલા પી ગ્યા.
એમ તી એવું છે હું તો કોઈ વનલીને ઘેર રોકાણું.
નાહી એ તો બસમાંસે કામય ત્યાં પુગય હે
એવું છે.
હા.
તે
કે છે
હા.
ઘેર તો લેવા જાવ તો હલે ફક્ત કો ના મે તો ગાડી લે તમ ગાડી લેવા આવવાના તા ને
ખબર નહિ હો ગાડી તો આજ કારીગરમાંર નતા એક જ હતો દાડિયો
મારે કાકા ઈ ફોન કર્યો હોય તમા દીકરા ને ગાડી લઈ જાય એમ તે મને ફોન આવ્યો ત કે ખડે જાય કે ગાડી લેવા આવશે. હ ખર બજા મન કાકાની રાજુલા જવા કેતા હતા હું ક ભલેને લઇ જતા પડીશ છે. હુ કે પછી કઈ લેવા નઈ આવ્યા હોય તો મમ્મ તો અમે તો વે આઠ નવ વા
હા તો પછી મહેન્દ્ર ને ઓલો ભાઈ બેએ ના કરદીતે હવારે મહેમાન આવતા એક હતા પછી કે હું બે ગાડી લઈ જાવી.
હા એ વાત હશે.
પછે આમાર લે
ઠી ખ હમ કેમઈ ત
કોટતા બેઠી ગયું?
રાંધ કોવાઈ ન બેઠું કાળે કેઈ તરીકે દઉં ક હેમા કરવી એમ?
કાળીને બઉ ઈસ્ત્રી કરવા જોયે તો્ યાં લાઈટ વાળો થ આઈ થાય પુ આઈ
કાલી એ બી એભલા સાદ બોપર પસના એ
કાલ હું આવું ભલે હાથ આતા ને બોલાવું વીજે ભાઈ ક્યાંક જવાનું થાય ને એવી તકલીફ થાય.